હાલો રાહુલભાઈ રાહુલભાઈ બોલો બોલો રાહુલભાઈ
કેમ છે ભાઈ મજામાં ને
હા હું મજામાં તમારે કેમ છે?
મજામાં જ છો ભાઈ ક્યાં કેટલાક સમય થી ક્યાં હતા તમે
કાયની અયા ઘરે જ હતા કામ ન શું બીજા બીજી માણસોને ફોન કરવા એટલે પછી ફોન ના કરી કોઈને તમે ક્યાં હતા
અરે યાર અહીયા અમદાવાદ છે હું તો જોબમાં છે આ ટાઈમ મળ્યો તો હું આજ અમદાવાદ છે જોબમાં ત્યાં ટાઈમ મયળો તો હું સ્મિતભાઈને કોલ કરીને હાલ ચાલ તો પૂછું હલો
હલો
હલો કઈ બીજ કઈ ન અરે યાર નેટવર્ક ઈસ્યુ છે ને એટલે એમ થાય છે બસ શાંતિ છે ભાઈ તમારે કેમ હાલે જુનાગઢ ગયા થા કે
હા જુનાગઢ નથી હમણાં તો ઉના બાજુ જ છે તમે ક્યાં જુનાગઢમાં છો? એમ છે અમદાવાદ હું કરો
અમદાવાદ કઈ નઈ જાટ મોટી જોબ લાગી જઈશ કોમ્પ્યુટર ને એટલે એમાં છે પચાસ હજાર છે અત્યારે તો
ઓ એટલી હાલી કે અમદાવાદમાં
હા અત્યારે તો જાડા મોટી હાલી જાય ને કેમ કે એક્સપિરિયન્સ ઉપર હોય એટલે આપડે જવું કામ હોય એવો પગાર હોય પછી ધીમે ધીમે વધતો જાહે કોન્સ્ટેબલમાં હા સ્ટાર્ટિંગ પગાર પચીસ હજાર છે
હમ
હ
એમ છે હું કમ્પ્યુટર શું કરવાનું એડિટિંગ કરવાનું.
ના ના થોડુંક્રેડિટિંગને હોયને તું ડે તો એન્ટ્રી અને કોપી રાઈટિંગ એવું બધું હોય
એમ છે બેઠે બેઠે જ કામ કરવાનું હોય ને
હા બેઠે બેઠે કામ કરો ને તો ત્રણ ચાર મહિના અહીિયાયા કામ કરવું પડશે પછી તો વર્ક ફ્રોમ હોમ મળી જાય તો ઘરેથી જ કામ કરવાનું રહે
એમ છે કેટલા કલાક ટાઈમ કામ કરવાનું
કામ તો કઈ નને અત્યારે ઓફિસે જામ તો સવારે સાત થી હંજક ના છ વાગ્યા દેવાય
એમ છે ઓવર ટાઈમના પૈસા આપે કે ઓવર ટાઈમ જોવું હોાઈ
અને ઓવર ટાઈમ જેવું કોકવાર હોય તો એના પણ આપડે અલગથી સેલેરી મળે
પમ છે
હમ જોબ સિવાય તો બ બીજું ઇસ્કોર્ટમાં આવે થોડું કમ બેેક કરવાનો વિચાર છે.
કઈ ગેમનામ સ્પોર્ટમાં
અત્યારે પબજી હાલે છે ને એસ્પોર્ટમાં તો
ટુર્નામેન્ટ રમ કે
હા ટુર્નામેન્ટ જ મોટી રમ હમણાં જુનાગઢ માં ટુર્નામેન્ટ ત્યાં આવવાનું થશે અમારે
એ આમ છે શું ફૂલ પ્રાાઈઝ શું છે ટુર્નામેન્ટ ન
પ્રાઈસ્કૂલ તો પંચાવન હજાર જેવી પ્રાઈસ્કૂલ છે.
હમ કેટલો છે
પંચાવન હજાર જે વ પ્ર્રાયસ પુલચ એક એક
એ એન્ટ્રી ભ
એન તો ફરી અઠીસો રૂપિયા પર પંચર છે. એટલે ચાર જણા હજાર રૂપિયા જેવું થાય ને હ હા તે એમાં ભાગ લીધો છે હવે હમણાં કવન થયસ જુનાગઢ
હમમ આવજો ને અમે આવી વરસાદ એ બાજુ વરસાદ કેવો છે તમારે અમદાવાદમાં
વરસાદ તો જાડા મોટો છે અત્યારે ધીમે ધીમે સાટા ચાલુ છે. હા હમણાં ટુર્નામેન્ટ નું ને છે તોમે તો જુનાગઢ ટુર્નામે છે અને બીજું હું કે વરસાદ જેવું વાતાવરણ છે તો બધા હું આટો મારતા હો
હા હા હા હા આ બાજુ વરસાદ તો છે જ એટલો બ આજ નથી પાછો આજક તડકો નીકળી ગયો કે આ થી હવે હમ અઠવાડિયે તો વરસાદ પડે એવું લાગતું નથી. જુનાગઢ તમે ફોન કરજો અત્યારે આવી જાય હવે તમે ફ્રી વાવણી થઈ જાય એટલે
કોઈને બતાવો
ફોન કરી લેવ ને આવી જાય તો હું વાંધો છ એ વા એના વાણુ ના કામમાં બીઝી હોય ને
હા એનો વાણ ન કામ ન હોય એટલે એ વાત સાચી તમારી નોકરી વગેરે તો કરતા નથી ને
ના ના અમે ઘરે જ હોય કોલેજ ચાલુ હે અમારે એક્ઝનલ મા
એવું છે તમારે જેવું એક વર્ષ બાકી હશે નઈ
હરિદ્વારા ચાલુ એમાં પછી ઇન્ટર્નશીપ ના અને તેને આવ બહુ માથાકૂટ
હા અમારા વખતે એવું કઈ ઇન્ટર્નશીપ ને એવું બધું કઈ નતું કેમ કે હવે તો તમારે તો લગભગ ચાર આક વરસ જેવું થઈ ગયું ને
હા જોય તો એમ એમ એ કરવું હોય ને તો ચાર વરષ બાકી તો ત્રણ વરષ ન હા આપી દે ગ્રેજ્યુએશન ની ડિગ્રી ત્રણ વરમ જ આપ દે.
ફરજિયાત તો ના હોય ને
કર છે પાછ પિંચોતેર ટકા માંગ્યા ત્રણ વાર ના પિંચોર ટકા થાય તો તમારે ચાર વારમાં એડમિશન મળ બાકી એડમિશન નથી મળતી એવું કઈક છે હવે.
અસ્તર કરસ્તર કરવા માટે પંચોતેર ટકા જોય ના કઈ જોય એવું કઈક છે ને બોલો બાકી કેમ ચાલે
કરવા ના મળે હા બાકી તમારે શાંતિ શું તમારે કેમ હાલે.
બ અમારે શાંતિ છે જોબે નીરાતને જાય હવારે ને પાછા સાંજે આવી ને. જાડા મોટા ટાઈમ મળે આજ તો અત્યારે બે કલાક જેવી રિસેસ પડીશ હું સ્મિત ભાઈ ને કોલ કરીને પૂછે તો
એમ છે હું પછી બિનેસ નું કઈ સ્ટાર્ટ ટપ નુ કઈ વિચારો કે
હા અત્યારે તો બિઝન્સના સારા કંપનીમાં ઝડા મોટી જોબ છે. ગ્રોથ થ એ પણ કરી રાખ આગ આવશે
એમ તને હુ હાલા બાકી બીજું
હા ક્યારે ઘરે ક્યારે જવાનું તમે પાછા હાતમ આઠમ એ ઘરે જવાના.
હાલો સાતામ આઠમ જન્માષ્ટમી ઘરે જવાનું છે કે અમદાવાદ જ કરવાની.
હા હાત
હમ
બાકી મજામાં ને
હા મજામાં જ તમે શું હાલ સ્પોર્ટમાં કે હું આગળ પબજી હું છે પબજી માં હું ક નવું આવું ઇવેન્ટ
હા હમણાં કક નારુ ટો ન ઇવેન્ટ વાચે કેમ કે હમણાં ઓલું બી એમસ ચાલુ થઈ. હમણાંક જ નારૂટોનું કંઈક ઇવેન્ટ
એવું આવવાનું
હમ એ ર તો અમારે આવી જાય ફ્રી ફાયરમાં અને રોટોન્ટ તો ફ્રી ફાયરમાં આવી જ હોય અમારે
તમારે ફ્રી ફાયર મા આવી
ગ્રોથ થાય તો આ બમપુર રાજસ્થાનુ તુ હ છે. એવું બધું છે ને ધીમે ધીમે હાલતું રહેે એમ
અ નેટવર્ક નથી આવતું લાગ તમે ક્યાં છો અત્યારે નેટવર્ક બચી જયું ને થોડુ અવાજ કપાતો કપોતો હવે
અરે અં નેટવર્ક ઈસ્યુ છેને, એટલે હલો
હા હવે અવાજ આવો
કંપના ફાઈ ઉપર છેને, એટલે નેટવર્ક થોડુંક ઓછું આવે છે એવું છે.
તો ભાઈ વરસાદ ના લીધે નેટવર્ક ઓછો આવતોુ હશે.
હા કેમ કે ધીમે ધીમે છાંટાઈ ચાલુ છે, એટલે નેટવર્ક થોડુંક ડાઉન હાલે એવું છે.
હમ્મ
બોલો બાકી તમારે કેવું ખાલે
બ હવે શાંતિ હાલે, તમારે કેવું હાલે
હ કઈ નઈિ ધીમે ધી ઇસ્પર્ટમાથ થાય, કેમ હમણાં ક પેલ બી એમપએસ થયુ. ને જયપુરમાં આપણે રાજસ્થ
હમ હા તમારે તમારે તો પાછું ગમ ઓલ્ડ ગેમ. પ્લેયર રહ એટલે તમારે કઈ વાંધો ના આવે નેઈ સ્પોર્ટમા
હા હમણાં ભતળડા ને બે સ્લોટ મેળ્યા ઈ ડબલ્યુસી માં ઈ પેરિસ જવા માટે એટલે આ વખતે એ બધા જાય છે ગોટલાય છે ઓજીી વાળા જાપાન જેવું રમ માં ગયા છેને, આ ધીમે ધીમે ટીમને રમે કાલે જ મેચ જોઈ મે ભારત પાકિસ્તાન ની
હા
તમે નથી રમતા પબજી પબજી
આયોજઞ હાલો હલો
હલો હલો
બોલો વાઇફાઈ તારું ઉપરને કરલે તો હા બાકી ચડા શંકર બાદ જવાના છે, કે ગિરનાર ચઢવા.
હાવાનું કેમ કે હમણાં ટુર્નામેન્ટ છે, તો ટુર્નામેન્ટમાં આવી જા અમે ચાર પાજણા ઓને ધીમે ધીમે શ કે ભાઈ રજા જવું છે તો ગિરનારે સડી જવું કેમ કે વાતાવરણ મસ્ત છે, આ વખતે વરસાદ ન એટલે
હા વ પા ચારા આવે બધા એટ વાંધો ના જોતા જોતા ચડી જવાય ને વરસાદ હોય, એટલે મજા ધન જ જેવુ લાગે બધું
હા એમ જ ને તો બધા ભાઈ આપડે ગ્રુપ આવીએ તો આપડ બધા જા બધા બેરા જા એમ મજા આવશે
હાધા મયુરભાઈ ને અને મનીષભાઈ ને બધા જુનાગઢ બાજુ તો લેતા જ જાજો ને બધાને
હા એમ જ હુ એમાં શું હોય, કે બધા ભેરા જાઉ કેમ કે વરસાદની સીઝન છેને, ગિરનાર તો વરસાદ ની સિઝન માં સડવાનો હોય. હા એટલે બધા જાઉુ પેરા તો બઉુ મજા આવશે એમ બધા ભાઈ બંધ ભેગા હોયને બોલો બાકી તમારે હા તો હુ કરતા શ તો
હમ્મ તમે ક્યાં કોલેજ કરી ગ્રેજ્યુએશન ક્યાં કમ્પ્લીટ કર્યુ
તો મેં તો ત્યાં જુનાગઢમાં જ આપડે સીએલ કોલેજ છે ને ધરાનગર સાઈબ
બતાવ
ના ધરાનગર સાઈડ સીએલ કોલેજ છે ને ના જ કરી હતી મેં
હમ્મ ન્યાં હય એવું એસલ કરે તો હાલે ને
હા ના એક્સલ પણ થઇ જાય ને રેગ્યુલર પણ થઇ જાય બધું હાલ એમ
તમે
મેં તો રેગ્યુલર જ ફોર્મ ભર્યું છું ને હું જાતતો એક્શનલ ની એમ અઠવાડિયા માં એક તવાર જાતો કેમ કે ત્યાં ક એટલું બધી ખાસ નતું કોલેજમાં
હા તો હવે રાખીએ હવે પછી ફોન કરીએ ફ્રી થઈને
એ હાલાલો તું હું ફ્રી થઈ ને પછી કોલ કરું પાછો લતા ન આવે